હાલો.
હા કેમ છો? હા થોડો સ્લો છે, પણ આવે છે. અચ્છા.
તો ઓકે મને હમણાં ખબર પડી વર્ષોથી ટ્યુશન ભણાવો છો એટલે ઓછા તમા મને કેવું છે.
હા હા મને આમ અઠ્યાવીસ વર્ષનો અનુભવ છે. હા મને અઠ્યાવીસ વર્ષનો અનુભવ છે.
તો મારી અચ્છા મારે એમ જાણવું વધુ સારી રીતે શિક્ષણ વધારે સારી રીતે ધ્યાન આપીને ને ભણે કરવું જોઈએ તમે મને થોડી હેમા
હા હા જુઓ અ મારા અનુભવને હિસાબે હું કહું તો મેં આમ નાના મોટા બધા બાળકોને ભણાવ્યા છે, પણ એમાં છે, ને નાના બાળકોનું ધ્યાન છે, ને જલ્દી આ આજુ બાજુની જગ્યા પર ખેંચાય ક્યાં કોઈ આવતું ગયું કે શું છે ક્યાં પછી કોઈ બીજો બાળક શું કરી રહ્યું છે, એને કંપાસ કાઢ્યું કે નહી એ શું લખે છે, એવી બધી વાતોમાં વધારે જાય છે, તો મને લાગે છે, કે જ્યારે આપણે એક આ આમ એવો એક એ લોકોને અ એવી રીતે બેસાડીએ કે જ્યારે નાના બાળક કો જયારે ભણતા હોયે આપણે ત્યારે એની સાથે મોટાને ના રાખવા અને જયારે મોટા બા ળકો ભણતા હોય ત્યારે એમની સાથે નાનાને ન ભણાવવા તો એ બરાબર ધ્યાન આપીને કરે છે. અને બીજું કે એ નાના બાળકોનું ધ્યાન અંયા ત્યાં ન ખેંચાય એટલા માટ ટે એમની પુસ્તકોમાં જે ચિત્રો હોય છે, ને બતાવીને આપડે જયારે એને એક્સપ્લેન કરીએ છીએ અને પછી આપણે એમને કહીએ છીએ કે હવે તમે બાજુમાં જે લખેલું છે, એ ચિત્ર જોઈને બોલો તો એ વધારે થોડું ધ્યાન આપે છે, એવું મને લાગે છે.
અચ્છા એટલે પણ હવે જો સમજુ હું ચાલુ કરવાનું વિચારું છું તો હવે મા ધરણના બાળકોને અલગ-અલગ બે બેસાડવા પર વધારે પડતો સમયના જ તો ર ભણે તો એટલો મા સારો સમય ને એટલે તો એનો હું મારે કેવી જો હું અલગ અલગ સમયે બધાને બોલાવું તો બે વખત સમય આપવો પડે.
હા મતલબ એમ નહી કે જેમકે હું કહ છું કે પહેલેથી પાંચમા ધોરણના બાળકો સાથે કારણ કે બધા જ નાના છે તો એ બધા એક બીજાને શું આપણે થોડું વીડીએ એટલે સાં એમની સાથે પછી આઠમાં નવમાં નાના બાળકો એવી રીતે ના રાખવા અને જ્યારે તમે મોટા બાળકોને લો છો કે છઠ્ઠીથી કરીને આઠમી નવ મમ્મી સુધી ના બાળકો ત્યારે એમની સાથે નાનાઓને ના રાખવા. એમ કેવાનો મતલબ હતો મારો કારણ કે મોટાઓ શું એમને જોયા કરશે અને એમના ઉપર એમને સલાહ આપ આપવા કરશે પછી એને શીખવાડવા બેસી જશે પણ નાના બાળકોને શું થોડું વદીએ એટલે એ લોકો સીધા બેસી રહે એટલે એક થી પાંચ ધોરણ એક સાથે લેવા જયારે પણ તમે લો અને અગર એનાથી મોટા બાળકો છે તો છ થી આઠ ક નવ ધોરણના જે બાળકો હોય એમને આપણે એમની સાથે લેવા એક સાથે લેવા તો એમ આપણે બે ગ્રુપ બનાવી દઈએ ને તો ઘણું સારું પડે છે.
એ સમય પણ એક સરખો આપણ અને કદાચ પાંચ ધોરણના બાળકો ભેગા હોય તે ભણવાને કારણે ક્યાંક હરિફાઈમાં પણ ઉતરે કે હવે આણે બધા વધારે ભણ્યો કે હું પાછળ રહી ગઈ એટલે એલે ઈ થઈ જશે ને એમાં એ લોકો વધુ સારું સારી રીતે કરી શકશે એવું મને લાગે છે. બરાબરને?
હા એટલે નાના બાળકોને શું છે કે એ હરીફાઈમાં લાગી જાય કે ઓલાને વધારે આવડે છે. કે મને ને એવી રીતે થોડી કોમ્પિટેટિવ આપણને પણ એમને ક્વેશ્ચન આન્સર કરવા કે બધા થી કોને પેલા આવડે છે તો એને કંઈક નાનું આપણે કહીએ ને કે કંઈક કે હું તને એક સ્ટાર આપીશ કે પછી હું તને આમ વેરી ગુડ લખી આપીશ કે એવું એવું ક આપણે આપીએ છીએ ને તો એ બરાબર કામ કરે છે અને ત્યારે પછી કોમ્પિટેટીવ નેચર એમાં આવી જાય છે કે હું વધારે સારું કરું છું. કે પેલો વધારે સારું કરે છે. તો એમાં ઈ ઘણો ફાયદો થાય છે અને મોટા બાળકોને ઈ બધું નથી હોતું. કારણ કે એમને આમ મેચ્યોરિટી આવી જાય છે કે કંઇક સ્ટાર આપવાથી કઇ હું સ્કોલર નહીં દેખાવ પણ ત્યારે છે ને ઈ લોકોને પછી આપણે થોડું એ વ્યવસ્થિત રીતે એ કોન્સેન્ટ્રેશન થી બેસાડી અને એમના માટે કોમ્પિટશન શું હોય છે કે આપણે એ લોકોને ટારગેટ આપવાનો કે અડધા કલાકમાં તારું કેટલું થાય છે અને બીજા બાળકનું કેટલું થાય છે એમાં ઇ લોકોનો શું કે અગર જેને વધારે આવી જાય ને એને આપણે આમ વખાણ કરીએ ને તો બીજાનો થોડો ઈગો હર્ટ થઈ જાય આમ મેન્ટલી તો ઈ પછી ત્યારે ઈ કરવા બેસી જાય કે ના નવલા ને વધારે સારું કે છે તો બધાની સામે હું વધારે સારો દેખાવ એટલે હું વધારે કરીશ ત્યારે ઈ ત્યારે મોટ ટા થઈ ગયા હોયને બાળકો એટલે ઈ લોકોને પોતાનું એક ઓલું હોય ને આપ આપણે કહીએ કે આમ પોતાને થોડી હોશિયારી મારવાનું આમ એવું લાગે ઈ લોકોને કે હું બધાથી સારો અ આમ પરફોમન્સ કરું તો મારા ટીચર વખાણ કરે બધાની સામે તો એ કામ થોડું બુસ્ટ થઈ જાય એ લોકોને
હા પણ આમાં આ ક્યાંક એમાંથી હવે બધી આંગળીઓ જેમ સર નથી હોતા નથી હોતા તો વિદ્યાર્થીઓ બહુ સારું પરફોર્મન્સ કરીએ પણ જે બધી જે તારા કોઈ પતિ કે કોઈકને બધાને વિધાર્થી એક સરખો જેના ઓછા માર્ક્સ આવે કે જે ના ફરીએ તો ક્યાંક એ બાળક કખવી કે થોડું ક આમ બધાની સાથે સામે એના વખાણ નથી થતા આવો પ્રોબ્લેમ
હા હા વખાણ એટલે ઇન ધ સેન્સ આવી રીતે નહી કે એકનો બહુ જ કરવા બીજાને પણ આમ જેમ કે તમે એમ સમજો કે કોઈ બાળક છે જે વધારે નથી કરતું તો ત્યારે થોડું ઉલટું પણ કરવું કે જયારે ઈ નથી કરતો જે રીતે હવે જુઓ મારી પાસે બે ત્રણ બાળકો છે જે એક ક્લાસ ના છે એમાંથી એક થોડો વધારે હોશિયાર છે અને બાકીના બે થોડા નબળા છે એમ નો એક એવો સબજેક્ટ હોય છે જે વધારે એકદમ સારો હોય છે. કેમકે મારા જે એ બે બાળકો છે જે ભાષાઓમાં થોડા નબળા છે હિન્દી ઇંગ્લિશ અને મરાઠીમાં પણ બાકી મેથ્સ એમનું ઘણું સારું છે તો હું તે વખતે ઈ લોકો માટે બધાને એક્ઝામ્પલ આપું કે જો આનું મેથ્સ કેટલું સરસ છે તો તમે એની જેમ કે નથી કરતા એવી રીતે એક એક સબ્જેક્ટ વાઈઝ અગર તમે એમના વખાણ કરો ને તો પણ ચાલે જરૂરી નથી કે આપણે ઓવરઓલ બધા સબ્જેક્ટ વિશે કહીએ કે કોઈના પર્સેન્ટેજને કમ્પેર કરીને નહીં ઘણી વખત એવું હોય કે ત્રણ બાળકો સાથે બેઠીને બે બેસીને કરે છે એમાંથી એક બઉ ધ્યાનથી કરતો બાકી બે વાતો કરતા હોય તો ત્યારે આપણે એ બધા કમ્પેરિઝન લાવી શકીએ અને એવું નહીં કે એકનું હંમેશા કરવુંને બાકીને નહીં બધા માટે આમ આપડે કહીએ કે આમ દ છ દિવસ ઈ લોકો આવતા હોય તો એક દિવસ એકની વખાણ કરવાના બીજ દિવસે બીજા ના તો કોઈ નો આમ ખરાબ બી ના લાગે કોઈને એકદમ આમ આપડે કહીએ ને માનસિક રીતે એમને એમ ના લાગે કે મારું તો કોઈ વખાણ જ નથી કરતું એવું બી ના થાય અને કોઈ એક એવો ચડી બી ના જાય કે મારા તો બધા જ વખાણ કરે છે સ્કૂલમાં શું એમ એવી રીતે એટલે બંનેને કમ્પેરટિવલી આપણે એમ વધારે પડ તું શું આપણે છોકરાઓના મોઢા પરથી એક્સપ્રેશનથી જ સમજાઈ જાય છે કે લોકો ની સામે એ લોકોનું વર્તન કેવું છે એકબીજાની સાથે તો આપણે એ પ્રમાણે એમની સાથે રિસ્પોન્સ આપીએ તો વધારે એ અસર કરે છે
બરાબર એટલે મને અને તમારી વાત દરેક વિદ્યાર્થી કોઈક ને કોઈક એક બાબત એટલે જે વ્યક્તિ જે એ વિદ્યાર્થી એના વખાણ એમાં કરવા એટલે બધાની ભાવ પણ આ રીતે આપણે વર્તા વતૅન સારા શિક્ષિકા તરીકે કે આપણે ક બેલેન્સ કરી શકીએ એવું મને એ લાગે છે કોઈની લાગણી પણ ન દુભાય અને કોઈ કો ચણાના આજકાલ એવું પણ જોવા જોવા મળે છે એક જણના ખૂબ વખાણ કરવામાં આવે એને એક તો પછી ક્લાસરૂમની બહાર જય્યારે વિદ્યાર્થીને એને ચીડાવે અને એ ચીડ ચીડાવે ત મેં એટલું નીચું જોવાનો વારો આવે કહી જાય કે અરે મારી માટે કેમ આવું બોલ તો પછી છે ને ભણવા આવવાનું બી છોડી દે છે કોઈ વખાણ કરતું જ નહોતી એટલે આજ જે તમે મને એ એઝ અ શિક્ષ શિક્ શિકા આપણે કે જે વિદ્યાર્થી જે બસતું મસ્તુમાં એના વખાણ કરવા એટલે કોઈ પણ પક્ષપાત ન કરવો કોઈ પણણ જાતનોબ
હા એકદમ બરાબર તમે જેમ કહ્યું તેમ પક્ષપાત બી ન કરવો અને બધા એક સરખી રીતે ક્યારેક એક ન તો ક્યારેક બીજાના એવી રીતે આપણે સરખામણી કરીએ અને એમને આગળ આવવા માટે થોડું પ્રેરિત બી કરવાનું એમાં આપણે ભણતા નહી વમાં વ આપ કો એામ આપી એવી રીતે કહીને આપણે એમને સમજાવીએ કે જુઓ તમે પણ આમ નબળા બાળકો પણ આવી રીતે આળ આવી શકે છે ઘણી વખત આપણને થોડું આમ કહીએ ને કે કોઈ એવા ઉદાહરણો છે દુનિયામાં જેમને ઘણા બધા એવા કાર કર છે જે બહુ વિખ્યાત થયા છે પણ શરૂઆતમાં એમનું એટલું નામ નહતું તો આપણે એવા બધા દાખલા આપીને એમને કહેવાનું કે એવું નથી કે કોઈ નથી કરી શકતું બધા ઉલટાનું છું જેમને ગણવામાં આવે છે એ લોકો ક્યારેક બહ સારું કરી દે છે એમ કહીએ છે તો જે નબળા વિ વિદ્યાર્થીઓ છે ને એમને થોડી આશા જાગે છે કે અમારાથી પણ કંઈક થઈ શકશે
બરાબર બધાને જ સરખી રીતે આપણે એ ભણાવ તો વિષયો માટે તમે મને કઈ કઈ શકશો કે સાામાં ઓછા છ અને ઘણા આઈ એઈસીએસસી આઠ આઠ નવ નવ વિષયો હોય છે દરેક વિષય માટે થોડો થોડો થોડો સમય કેવી રીતે સમયપત્રક બનાવવું કે જેનાથી વિષય લઉં અને બીજા દિવસે બે ત્રણ એક જ દિવસમાં બધા વિષયનું થોડું જ હું ગોઠવું
હા એક દિવસમાં બે વિષય ગોઠવો તો વધારે સારું કારણ કે મને લાગે છે કે આપણે જયારે એક વિષયમાં બે એક જ દિવસમાં જયારે બે વિષય લઈએ છીએ ને તો એ લોકો માટે પૂરતો સમય બચે કારણ કે એક જ દિવસમાં અગર આપણેે ત્રણથી બે થી વધારે વિષય પર કરીએ છીએ તો એમનું ધ્યાન ભટકે છે કે પછી કંટાળો આવવા લાગી જાય છે એમાં પણ જેવી રીતે જુઓ આગર તમે દોઢ થી બે કલાક ભણાવો છો તો એમાંથી એક કલાક એક વિષય માટે રાખવો અને બીજો કલાક બીજા વિષય માટે રાખવો અને અગર તમને લાગે છે કે એક વિષયમાં બાળક એકદમ સરસ રીતે ઇન્વોલ્વ થઈ ગયો છે તો પછી એને જ બે કલાક સુધી કન્ટિન્યુ કરવું પણ પણ જયારે એમ એમના ચહેરા પરથી આપણને છે ને દેખાઈ આવે છે કે હવે એ લોકોને જેવી રીતે ગણિત હોય તો એમાં હવે મજા નથી આવતી ક પછી બહુ આમ દિમાગ લગાવવું પડે એવું કઈક વાંચવાનું છે કે બ યાદ રાખવાનું છે તો પણ એ લોકો એક કલાકમાં આમ ફોર્ ફાઈવ મિનિટ મેક્સિમ ગણી એક બાળકની કેપેસિટી એક સબ્જેક્ટ કરવાની પણ જ્યારે ક્યારે કોઈક બાળક કેવું હોય છે કે એક વિષય એને વધારે પ્રિય હોય છે ને તો ઈ દોઢ-દોઢ કલાક પણ સબજેક્ટ પર ભણી શકે છે. તો ત્યારે આપણે થોડા એક્સપ્રેશન થોડા ઈ લોકોની વાતો પરથી કા પછી ટાળવાનું કોશિશ કરે. કે કાલે કરી આવીશ, કાલે કરીને આવું એવું બધું કે તો સમજી જવાનું કે હવે ઈ લોકોને ઈ વિષય પર ઇન્વોલ્વમેન્ટ નથી. અને ખાસ કરીને એક અગર એકદો એમનો એક ઈઝી સબ્જેક્ટ છે. તો બીજો તો એક હાર્ડ સબજેક્ટ એવી રીતે લેવોને શરૂઆત હંમેશા હાર્ડ સબજેક્ટથી કરવી. પેલા એક હાર્ડ સબ્જેક્ટ લઈ લેવો એમનો જયારે ગણકરું કરી લે અને પછી જયારે કંટાળો આવા લાગે ત્યારે તેમના મનપસંદ સબજેકટ હોય તે આપણે લેવો તો એવી રીતે બે કલાકે પસંદ કરશે ને તો એમને કંટાળો નઈ આવે અને ઈ ધ્યાન પણ આપી શકશે.
ને મને ખરેખર બઉ સારી રીત બતાવી કે જેનાથી